હલો.
હા બેહેન, કેમ છો?
મજામાં છું, બોલો તમે કેવા છો?
હું પણ મજામાં છું. આજે આપણે પાણી બચાવ અને જીવન સુરક્ષણ ઉપર વાત કરીય છીએ.
કેમ નઈ કરીએ, કરીએ ને, આ તો કેટલો સારો મુદ્દો છે. કે આપડે પાણી બચાવો અને એના વિશે વાત કરી રહ્યા છીએ.
હા પાણી એ તો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગ થતી વસ્તુ છે, જેના કારણે આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને પાણીનો વ્યાય ખૂબ જ કરીએ છીએ, જેના કારણે અ ખેતી અને ઉદ્યોગમાં ઘણા બધા ઘણા બધા મુશ્કેલીઓ આવે છે ખેડૂતો એ વરસાદના પાણીને ભેગા કરી ભેગા કરી ત્યારે પોતાનો પાક ઉગાડે છે, અને કેટલાક લોકો એ નલ ખુલ્લા રાખીને પાણીની વાહન કરે છે, જેના કારણે વાહન ધોવા માટે પણ ઘણું પાણી જાય છે, અને ખેતરમાં પણ પાણી નું વધુ ઉપયોગ થાય છે, તમારો શું વિચાર છે?
એ વાત તો તમારી બરાબર જ છે, હવે આપણે જેવી રીતે જીવી રહ્યા છી તો આપણને ભવિષ્ય ખબર જ છે કે કેવું છે આજે આપડો ક્યાંય સુખો પડી જાય, આટલો બધો તાપ થચુ થતો જ રહ્યો છે તો આપણે બધાને ખબર જ છે કે ક્યારે પણ પાણી ની અછત આવી શકે છે, અને અને આવી શકે છે એટલે માટે આપણને હંમેશા પાણીનો બચાવ કરવો જોઈએ, અ પાણી વિશે હું વાત કરીએ આપણને જ ખબર જ છે, આપણે નાનપણથી જ કેટલા બધા નિબંધો લખવા આવતા છે કે જડે જીવન છે, જળ વગર ચાલે નહીં, જળ એ આપણું પ્રાણ છે, આપણા તો શરીરમાં બી જળ જળ એ સૌથી મહત્વ છે એટલે આપણું જે પ શરીર છે એ કેટલા ટકા પાણી એટલે વધારેમાં વધારે પાણીથી બનેલું છે અને જો પાણી ની અછત થઈ જાય તો આપણું શરીર કેવી રીતે ચાલવાનું, પીવાનું પાણી, આપણે કોઈ પણ કાર કરીએ કાર્ય કરીએ તો એમાં સૌથી પહેલા શું લાગે પાણી લાગે, બળતન ધોવા માટે પાણી, કપડાં ધોવા માટે પાણી, નાહાવા માટે પાણી. ઘર દરેક કામ કરવા માટે પાણી લાગે છે. એટલા માટે આપણે એવું ક્યારે પણ નહી કહી શકીએ કે આપણે પાણીથી જરાય પણ અલગ છે. આપણે પાણીની સાથે હંમેશા રહીએ છીએ કારણ કે પાણી વગર આપું આપણું તો ચાલે જ નહીં. આ આપડે સવાર ઉઠીએ ત્યારે રાત્ર સુધી આપણને પાણીથી જ આપણે કાર્ય કરતા હોઈએ. હવે જો આપણે એનું આડેધર વ્યય કરતા રહીએ આડેધર વ્યય કરતો રહીએ તો આપણને જ ખબર જ છે કે જે આવનારું ભવિષ્ય છે એ કેવો રહેવાનો છે અને શું થવાનું છે આપણી સાથે. એટલા માટે દરેક વ્યક્તિને હંમેશા વિચારતા રહેવું જોઈએ અને વિચારથી પાણીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જો ન વિચારે તો ખબર જ છે કે આવનારું ભવિષ્ય એ ખુબ મુશ્કેલી માં છે. તમે હવે વાત કરી શકો છો કે પાણી કેવી રીતે તો શું તમે કેવી રીતે તમે લોકો કેવી રીતે પાણી નો બચાવ કરો છો?
હા તમારી વાત તો ખૂબ જ સાચી છે અમે લોકો પણ પાણીનો બચાવ કરીએ છીએ પરંતુ ઉદ્યોગમાં પણ પાણીનો ઉપયોગ તો ખૂબ જ થાય જ છે છોટી છોટી વસ્તુમાં પાણીનો ઉપયોગ થાય છે. પા કોઈ પણ જી જીવજંતુ પ્રા પ્રાણી પછી કે મનુષ્ય એ પાણી વગર રહી પણ નહીં શકે છે પરંતુ ઉદ્યોગના કારણે ગંદુ પાણી એ નદીમાં છોડી દે છે જેના કારણે કેટલાક પક્ષી અને પ્રાણીઓનું પણ નુકસાન થાય છે. જેથી પ્રદુષણ વધે છે અને તે પ્રદુષણ ના કારણે સ્વચ્છ પાણી મળવાનું મુશ્કેલ બની જાય છે. અમે તો પાણીનો બચાવ તો કરીએ છીએ ક્યાંક નળનું પાણી ટપક હોય છે ત્યાં અમે બંધ કરવા જાય છે અને કેટલાક અ કેટલાક બાગમાં પાણી એમ જ વહેતું હોય છે તે એને રોકવા જતા હોય છે અને જો આપણા જીવનમાં પાણી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો કેટલાક ખેડૂતો એ વરસાદના પાણીને એકત્રિત કરીને પોતાનું પોતાનો પાકનું વાવેતર કરે છે. જેથી તે બેચારા ખેડૂતોનું જીવન પણ ખૂબ જ તણાવમાં ભણી વળી જાય છે અને પૃથ્વી પર પૃથ્વી પર પાણી તો ખૂબ જ મહત્ત્વનું વસ્તુ છે. પણ પીવાનું પાણી ઓછું છે પરંતુ આપણે આજે જ આપણે આજે જ પાણીનો બચાવ કરીએ તો ભવિષ્ય માટે મોટી સમસ્યા તો છે પણ ઘણા દેશોમાં પાણીની તંગી પણ પહેલેથી જ હોય છે. જેથી તે લોકોએ પાણીને વિચારી સમજી વિચારીને વાપરે છે. જેથી બ ચત અને બચત અને જીવન સરળ બની જાય છે. સૌપ્રથમ જો કોઈ પણ જગ્યા એનળ ખુલ્લો હોય તો તેને બંધ કરવું જોઈએ એ આપણ તદ્દન અને સાચું સાચું રહે છે. જેથી જળ એ જ જીવન છે. પાણીનો બચાવ કરીશું ત્યારે જ આપણે જ પાણી પાણી પાણી મળશે. જેથી સાફ કરતી વખતે પણ નટબંધ રાખવો જોઈએ, નાના નાના પ્રયાસો માટે પણ મોટ તા મોટા ફેરફાર થઈ જાય છે અને પાણીના ઉપયોગ પીવા કે ખેતી ઉદ્યોગ કે દૈનિક વપરાશ માટે પણ થાય છે જેથી તમારો આના ઉપર શું વિચાર છે?
તે હવે પાણી વિશે એટલ કહીએે એ તો ખુબ જ આપણે આટલા મિનટમાં હું તને શું કરી દે કે પાણી એ શું છે આપણા માટે આપણે જો પાણી ના હોય તો કેટલી બધી જરૂરતો એ પૂરી નથી થતી. યે બાદ જે તમે કહ્યું તો એ વાત મને ખુબ જ ગમી કે ખેડૂતો ખેડૂત જે આપણને પાક મળે છે. જેનાથી આપણે ખોરાક ખાઈએ છીએ અને ખેડૂત બિચારા એ પાક ક્યારે ઉગાડશે જો વધારે વરસાદ થઈ જાય તો એમાં પણ બિચારાને નુકસાન થાય છે અને જો ના થાય તો એમાં પણ એને નુકસાન થાય છે અને જો પાક ના થાય તો આપણે ખાયશું શું એટલે સૌ મોટી વાત તો અહી જ આવી જાય છે કે આપણને કેવી રીતે એના વિશે કરવું જોઈએ. કારણ કે જો આપણે ન કરીએ તો આપ એના પાછળનું ભવિષ્ય ખબર જ છે કે જે આવનારું આપનું ભવિષ્ય છે એ કેવું રહેવાનું છે. એટલા માટે એવી જ રીત તે ઉપયોગ કરો કે જેનાથી આપણું ભવિષ્ય પણ ના બગડે અને ભવિષ્ય આવનારું ભવિષ્ય એ પણ સારું જ રહે. તેવી રીતે તમે ઉદ્યોગોની વાત કરી તો હવે ઉદ્યોગોમાં આપણે બધા જે ઉદ્યોગો છે મોટા મોટા જે ઉદ્યોગો છે એ બધા કાર્ય થાય છે. પણ એનો નિકાલ એ આપણા નદીઓમાં તો પાણી કેટલું ગંદુ થઈ રહ્યું છે, કેટલું દૂષિત થઈ રહ્યું છે એ બધું કોણ કરી રહ્યું છે આપણે કરી રહ્યા છે. શું આપણે એના માટે કોઈને દોષિત ઠરાવી શકીએ? ના. કોઈ દોષી નથી એના માટે આપણેે જ દોષી છે અને જો આપણે ગલતી કરી છે, આપણે ભૂલ કરી છે સુધાર પણ આપણેે જ કરવો જોઈએ. આટલા બધા ગંદુ ગંદુ પાણી જે એમાં નાખી રહ્યા છે તેનાથી આ પણને એનાથી નહાઈ લઈએ તો ચામડીની બીમારીઓ કેટલી બધી જાત જાતની બીમારીઓ થાય છે પી લઈએ તો આપણને કેટલા બધા બીમારીઓ થઈ જાય છે. વરસાદ નું પાણી વરસાદ પડે છે અને જો પાણી ઘઠ્ઠું રહે તેમાં મચ્છર માખીઓ આવે છે. તેનાથી કેટલી બધી મુશ્કેલીઓ આવે છે. એટલા માટે એવું જ રાખવું જોઈએ કે આપણું પાણીનું વધારે પડતું બચત હું નહી કહું કે એટલું વધારે પડતું બચત કરવું જોઈએ. પણ એટલું બધું બગાડ પણ ન કરો કે જેનાથી આપણું ભવિષ્ય એ ખૂબ મુશ્કેલીમાં જતું જતું રહે અને સુધરી શકે એવું જરાય પણ ન થાય એટલા માટે પાણીનો હર હંમેશ ઉપયોગ એ સાવચેતી કરવું જોઈએ અને સમજદારીથી કરવું જોઈએ. કારણ કે ખબર છે કે એનું જે જથ્થ છે એ ખુબ જ ઓછું પ્રમાણમાં બચ્યું છે અને જો આપણે એવી જ રીતે ગંદકી ફેલાવતા રહીશું તો આવનારું ભવિષ્ય બધાની સામે છે. એમાં કોઈ દોહરાઈ નથી કે આપણે એના વિશે નથી જાણતા બધાને જ ખબર છે. તો પાણી બચાવવા માટે પણ આપણે કેટલા બધા પગલાઓ લઈ શકીએ છે જેમ કે કપડા ધોઈ રહ્યા છે તો એમાં વધારે પડતું એટલું બધું પાણીનું બગાડ ન કરો, પાણી ન ફેંકો હવે નહાઈ રહ્યા છે તો સવાર ચાલુ કરીને આપણે ભૂલી જતા છે કે આપણે નહાઈ રહ્યા છી આડેધર પાણી વહી રહ્યું છે. તો એવું ના કરવું જોઈએ આપણે ઝાડુમાં છા પોછા મારી રહ્યા છે તો એનાથી રૂમ જ ધોઈ કાઢી એવું ના કરવું જોઈએ. જરાક પાણીમાં ઉપયોગ થાય પણ આ એક વ્યક્તિ કરે એવું ના થશે જો બધા આખું ભારત આખું વિશ્વ મળીને જો આવું કરે તો તો કઈ થશે ને. તમારી એના વિશે શું રાય છે?
હા બેહેન, તમારી વાત તો ખૂબ જ સાચી છે. આ નાની નાની ભૂલના લીધે જ આપણે મુશ્કેલીમાં થાય છે જેનાથી આપણે પાણી બચાવી શકાતા નથી. પરંતુ પાણી બચાવવામાં પણ વૃક્ષો પણ ખુબ જ મદદ કરે છે. જેથી વૃક્ષો જમીનમાં પાણી જાળવે છે એટલે જ વૃક્ષો વાવવો જરૂરી છે અને પર્યાવરણ ન સતુરણ પણ જળવાઈ રહે છે. પાણી બચાવવું એટલે જીવન બચાવવું. કારણ કે દરેક જીવન પાણી પર નિર્ભર છે. જાગૃતિ લાવવી પણ ખૂબ જ જરૂરી છે જેમ કે કોલેજો સમાજમાં અનેક વિષયો પર ચર્ચા થ થવી જોઈએ અને સરકાર પણ પાણી બચાવવા માટે પ્રયાસ કરવો જોઈએ. પણ લોકોનો સહયોગ વગર સફળ થઈ શકાતા નથી. એકલા એકલા વ્યક્તિ કઈ રીતે કરી શકે બધા ગામડાને મળીને જીવન અને પાણી કેવી રીતે બચાવી શકીએ? એના ઉપર વિચાર કરવો જોઈએ. પરંતુ યોગ્ય પાણીનો યોગ્ય ઉપયોગ કરી અને વ્યાય ટાળવી જોઈએ અને એકબીજા લોકો પર પ્રેરણા આપવી જોઈએ કે પાણીને બચાવ કરવો વધારે પડતું ઉપયોગ ન વધારે પડતો ઉપયોગ ન કરું જ્યાં જરૂરી હોય ત્યાં જ પાણી નો નિકાલ કરવું જેથી જીવન પણ બચી રહે અને આવનાર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે પરંતુ મેં આજે જ જતી રસ્તામાં જોયું કે એક માણસ પોતાનો વાહન ધૂલતો હતો અને પાઇપલાઈન દ્વારા પાણીનો એવો છંટકાવ કરતો હતો. જેમ કે વરસાદ થાય છે એને એવી ભાંગ નથી થતું કે પાણીનો ઓછો બચાવ કરો જોઇએ. એ જેલા જેટલા પાણીમાં એક વાહન ધોયો છે તેટલા પાણીમાં બે ત્રણ વાહન ધોલાઈ જાય છે જેથી આપને સમજી અને વિચારીને પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આના ઉપર તમે શું કહેવા માંગો છો?
હા એ વાત તો તમારી સાચી જ છે. હવે હું શું કહું એ આપણે બધા જોઈ રહ્યા છે કે કેવી રીતે કાર્ય થઈ રહ્યું છે અને કેવી રીતે નહીં થઈ રહ્યું છે તો હવે એના વિશે શું કહીએ આપણે બધાને જ ખબર છે કે પાણી ઓછું વાપરવું બધાને જ ખબર છે. બધા એ જ્ઞાન માત્ર કહેવા માટે રાખે છે કરવા માટે કોઈ નથી રાખતું. ચાલ બહેન આપણે પણ આજથી પાણીની બચત કરીશું.
ઓકે ઓકે બાય.
બાય બાય.